જે મારી થઈ ગઈ કારણ કે કે મેં આ લોકો છોકરાઓને મારા વર ના તો એટલે મને બઉ ગુ સો મારે કોઈની હારે વાત જ નથી કરવી. એ પણ છું કે મારા બાળકોને વર ખોટા મને એમ થયું કે ચલો તમને પૂછી જો મને એવું લાગે કે બાર થી બોઉ ત તમે મંગાવ તમારા શારીરિક યોગ્ય આહાર નવજત થી ને કેટલું સાચવી ને તે ને બજાર માંથી લાવીને બનાવતા હોઈએ લોકો જો રોજ બહાર નું જ ખા વા માંગને આરામ મળે આપણું તો ઘણું કામ ઓછું થઈ એ કયાક આરોગ્ય ને એ લોકો નુકસાન કરતા આવે તો તમને શું લા લાગે છે એ મારા બાળકોની ને એની એટલે મારે શું કરું તે પણ બરાબર સર કેશો મને એ વિશે
પેલી એ કરો છો કે તમે ઘરે વાઈફ છો તો
આહા હા હા
તમે નોકરી કરો છો?
ના
છી નિયમ છે. નિયમ છે નિયમ નઈ કહી શકીએ. એ ઘરે છે આપડે થોડો કાઢીને કરવું મહત્વનું એય છે ત્યારે તો આપણ વ્યવસ્થિત કરીને ખવડાવીએ છે ચોખ્ખું છે સસ્તું છે. એ સર સાધારણ તો આપડે એ બનાવી સામે વારો વિચાર કરતો હોય કે શું કામ ન આટલી બધી મહેનત કરવાની શું જરૂર છે. છે. તો અમણાં ઘરે મંગાવી શકતા હો હોય આરામ કરવો જોઈએ. એવી એલે એટલે એમાં હું કોણ જરા બાજુએ મૂકીએે ઓછું વધતું કોઈ દિવસ બારથી લાવો અવે મારું સોમવાર થી શનિવાર સુધી બ્રેકફાસ્ટ સવારે સ્તો બ અને પછી સન્ડે આખો દિવસ બનાવતી પછી જેને જે જોય લો એમાં બધું જ ખાવાનું હોય એ પ્રમાણે જઈને બાર જઈને ઘરે બંગા તો આપડે એવી કરી શકે પોતાના આવડ પર વિચારસરણી પર આ બધું નિર્ભર છે નહી આપડણે સારું બનાવીને આપણે ખવડાવ કાવી મગજ મારી શું કામ કરવી એ એ બધું આપડે મગજમારી નહી કરવી એવ તો વિચારશો કે તમારા ઘર ના ખોટા છે અને અહિયાં કઈ જ જરૂર નથી બલેન્ડ્રોનું
હા તમારી વાત ક્યાંક આ તો હું હવે ઘરેથી માં રહું છું, પણ પેલા જયારે નોકને તો મારા વિચારો તો એવા જ હતા બાકી ના ના ન ખોરાક તમારી માટે શરીર માટે ન જ પડે અને સાચ શું કવ સમયે એવી રીતે જ હું ગોઠવ એ વખત ના જે રસોઈનું હોય પ કે સાંજ પણ હોય તો મને એમ લાગે કે હું બના ને એ લોકો ગરમ કરીને ખાઈ લે. તો એટલે મારી માનસિક વિચારો જ મારા એવા છે કે બ ઘર નું ખાવ નહી, પણ હવે હું એ વિશે વિચારું તો આજકાલ તો હવે ઘરમાં બેસી રહેવા કઈ થ છોકરો, એ લોકોને કમા માં પણ બહાર જીવવા વાળા જે બાળકો છે. એ ખોરાક પામે છે, તો જે આપડી આ કે ઘરનું જ સારું ફક્ત તો જયારે આપણે મજબૂરી માટે આપડે જઈએ તો શું ખરેખર અને સાચું કવું ને બહુ મારી ચિંતા છે એટલા માટે છે, કે પણ જીભના ચટાકા બોલે છે તેવી છે, એટલે મને એમ થાય કે ક્યારેક ભરે ગમે એટલું પ્રયત્ન કરી ગમે ગોતીને બનાવીએ કે કદાચ આપણે આપણે બધી વાનગીઓ શીખીને ન આવી રીતે બિતતલ જેવો સ્વાદ એટલા માટે આવે ને, આજે તમે જુઓ તમે પણ જોયું તો, તમને એસિડિટી એવા બધા લાગવા લાગશે એટલે, સવાર તમે બાર તબિયતમાં મજા ને જ વસ્તુ ઘરની બનાવેલી હોય. ભલે સ્વાદ ચટાકેદાર ન હોય, જે એટલે, આપણને એ બધું વસ્તુ તમને અંજે પકશે અને તમને જરાક પણ એસિ ડીટી કેવું આમાં મને લાગે છે કે કોલી જરૂર કરવા વાળા છીએ કે ઘરે છીએ. કે એનાથી, પણ સ્વાસ્થ્યના ધ્યાનમાં આવે છે કે સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને શું કરવું?
ઘરે વધારે અરે એ લોકોને નોકરી પૂછા હતા, એટલે એ લોકો અમે બનાવવું જમવાનું ત્રણ વખત બનાવવું પણ હવેની પરિ િ એ ને જોવું બધા કરતામ ઇપોર્ન્ટ છે તને એટલો સમય મળતો નથી. સવારે ઉઠી છે ત્યાંના બધા મગજ મારી છે. છે, થઈ જાય તો લોકોને ને કોઈ ટાઈમ પણ નથી મળતો એટલું બધું હવે ન થઈ ગયા છે હમણાં હવે. એટલે એવા ટાઈમે લોકો શું કરી શક એક વખત નું જમવાનું બનાવો કે. ત્યાં તો બે ટાઈમ આપડે જમવાનું બનાવ માપી એના હિસાબ થી તો ઘરે બનાવેલું જ જમવાનું છે કેમ કે આપડે નો વિચાર શું સારું છે શું નથી. કો એને શું પ્રમાણ ફાવે છે એ પણ હોટેલ વાળાનું હું આ તુશ છે એમાં એટલે બધા વિચાર એ લોકો નઈ વધારે ખાય એ પ્રમાણે એટલે મસા ના જતાતા હે બધી બરાબર વાત અચ્છા એટલે લોકો બહાર ખાય છે. કોઈ કોઈને ઘરે મળતો કોઈની પાસે સમજ છે નથી હોતી કા તો આવડતું જ નથી એમ છે. એમ કે છો છોકરીઓને પણ ટાઈમ નથી સ્કુ સ્કુલ કર એટલે બધું નવું શીખવાનું એટલે એ લોકોની પાસે એટલે આ બધા માટે તૈયારી કરવી બહ બહ બો બધું કામ પછી એટલો બધો સમ
સમય નથી છચ્છા નથી એવું પણ હું બની શકે. જે ફાવે આપડે મેં કીધું એમ થોડો વકલો કોઈક વાર ઘર નું ખાઈ હવે કોઈ આપી શકીએ છીએ જ્યાંથી સારું આ આજકાલ તો જમવાનું દર વખતે આપડે હોટેલમાં એટલે એવું બધા એવું બધું આપ બધા આપડે વાપરી શકીએ છીએ. બિચારા થોડી આસાન કરી શકે. કીએ છીએ સિચ્યુએશન છે જેવો ટાઈમ
આપ બ જરૂરી છે જયા ત્યારે મંગ અને જરા અ લિમિટ સ્મા બાકી વધારેમાં
સાચી વાત છે મને લાગે છે તમારી જે આ
વાચીને જોખવું કે જેવો સ સમય એવી એ યોગ્ય છે એટલે જયારે આપ ણે અને હું એ લોકોને કહું છું કે તમે બાર નથી મંગ એ લોકોની ઈચ્છા હોય એટલે બધ બધું તમારે ત્રાજવામાં તોલીને સમતોલ છે કોઈ પણ વસ્તુ નો અતિરેક બહુ સારો વસ્તુ મારે આ બાબતમાં પણ ધ્યાન રાખવી એ લોકોનું માન રાખીને બહારથી પણ મંગાવી જોઈએ અને ક્યારેક મારે ઘરનું બધું કેહેવાય ને કે બધું બેલેન્સ થઈ જાય એમાં થોડું જીદ પર વાત ચડી જાય. છે મને એવું કે હંમેશા ઘરનું જ ખાવું નો આભયાસ છે એ મારે કોઈક હદ દે છોડ પ્રમાણે નમતું જોખવું પડશે. એવું મને આમાં છે ને મને એક હજી પણ તો મનમાં સાંભળ્યું કર્યું હોય ને એ બધું વસ્તુ બહું ઓ તમનેતી હોય છે તો એમાં અમે બાળપરા એટલે જે હવે લોકો ઘરમાં રસોઈ રાખ્યા દાદીમાં તો એમ પણ કેતા હતા કે જે પત્ની કે, જે સ્ત્રી છે ઘરની પરિવાર માટે રાંધે તો એના જ વિચાર સારા અને શુદ્ધ હોય છે. મારા મારા પરિવાર માટે કઈ કઈ કરું મારા હાથ નું, મારા ઘર નું આવું ચોખ્ખું, સારું એનું સ્વાસ્થ
આવા નામ લેતા લેતા રાંધતી હોય છે. ત્યાં રાખો કે જે લોકો આવી ને રાંધી આવું એક તો પેલા તો રસોઈનું કામ કરે, પૈસાની જરૂર છે અથવા અથવા તો એ તો જે લોકો અ કાર્ય છે. આ જે બધા નાસ્તાઓ ઘરે ઘરે બનાવીઓ વેચે છે તો એનું કારણ એનું કારણ એ છે કે લોકોને ખુબ સારું બનાવતા હોય પણ એ લોકો જે લોકોની પાસે સમય મળી શકે એટલે આ એક આપડે એ લોકો કરે છે પણ પણ આ વિચાર જે એક ગૃહિણી પર પરિવાર માટે એક સ્ત્રી અ બ બિઝનેસ કરવું, દ્રષ્ટિકોણ પૈસા કમાવા માટેનો દ્રષ્ટિકોણ પણ બો ફરક પડે છે એટલે આ જયારે મેં જાણ્યું ને તો આ પણ મને લાગે છે કે તમે જે રીત ગીત મગાવાથી મારા ઘણા બધા મારી જે ઓછી થઈ જશે અને એમાં મને ઘણા બધા કંદૂક કે માથાકૂટો જે થ થતી હોય કમણમાં ઘટાડો થઈ જશે. તો પ્રમાણે માર્ગ પ્રમાણે ચોક્કસ તો ચાલતા બધું જ સમતોલ થય થઈ અને તો તમારો ખરેખર ખુબ ખુબ આ આભાર માટે અત્યારે જે મારું મગજ જે એ તે ઘણું શાંત થઈ ગયું. તમારો ખરેખર
હંમેશા હંમેશા કાઈ પણ હોય તો ફોન, વિચાર કરવામાં ટાઈમ હને.